હલો!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
અ તમ મારી અવાજ આવે છે તમને?
હા અવે આવે છે.
તમારી પણ આવે છે મને અવાજ.
બરાબર છે. બોલો.
શું શું કરો છો?
અત્યારે તો તો જો જમીન હુઈ ન શાંતિથી જાગી ગયો છું.
અચ્છા હમ્મ તમારો ફોન સ્વિચ ઓફ આવતો હતો.
નેટવર્કમાં નતો એટલે.
અચ્છા ખાધું જમી લીધું?
હોવ જમી લીધું. તમે?
બસ હાલે છ.
અત્યારે કોણ જમે ચાર વાગે?
હું જમું છું મતલબ અમે શું સિંધી છો ને એટલે અમે લેટ ખાઈએ છીએ. સ્કૂલથી આઈ દોઢ વાગે સ્કૂલથી આઈ પછી આમ ફોન વોન જોયો સોશિયલ મીડિયા ઉપર ઓપન હતો પછી સ્નેપમાં હતી ઓનલાઈન. તો બ હા તો પછી બસ આઈને થાક લાગતો હતો પછી હું હુઈ ગઈ હતી. હાલ ઉઠી એટલે બસ હાલ જ જમીને બેઠી છું.
બરાબર.
હમ. તમને તો ખબર નહીં અમારો અમે તો રાત્રે ખાવું પણ લેટ ખાઈએ. બાર વાગે તો અમે ખાવાનુ ખાઈએ.
ઓહ અમારે તો આઠ આઠ વાગે એટલે એટલે આઠ સાડા આઠ જેવું થાય. એટલ એમ તો‌ જમી ‌લઈએ રાત્રે.
અમે તો આજ ના અમે અગર ક્યારે નાનીના ઘરે જાઓ યા કઈ અગર બાર વાર ફરવા જઈએ ને તો મતલબ અગર મસ્તી વસ્તી આ બધું કરીને લાગી જાય છે. બેઠાઈ દોઢ વાગે તો અમે રાતનો બસ ખાવાનું જ ખાઈએ છીએ.
ઓહોહ
ઉંધ તા ઉંધ ત્રણ વાગી જાય છે અમને તો.
પછી જ ત્રણ વાગે ઊંઘે જાગી ક્યારે વાત તો ત્યાં જઈને
નહી મતલબ અગર મતલબ આમ ડેલી વરમાં નથી આ કેમ કે સવારની સ્કૂલ પણ છે તો બે કલાક નીંદ શું કામ ની? તો મતલબ અગર ક્યારે રજાઓ રજાઓ હોય છે ને તો અગર નાનીના ઘરે જઈએ એહીંયા વગર મારી ફઈઓ અહીંયા આવે ને તો એટલે મતલબ રાતના ખાવામાં ટાઈમ મતલબ એક આટલો ટાઈમ થઈ જાય છે પછી ઊંઘ તો ઊંઘ તો આટલો ટાઈમ થઈ જાય છે.
હમ.
હમ. પછી અમે સવારે તો બમ્બુ બોલું ને બાર વાગે તો અમે બસ ઉ ઉઠીએ છીએ. સવારે હા નવા છુટ્ટીઓમાં તો.
બરાબર ઉઠીને સીધું જમી જ લેવાનું થાય પછી. સવારનો નાસ્તો સ્કીપ થાય.
ના આવું થોડી હોય આવું થોડી પછી ઉઠવાનું મતલબ આમ બેહવાનું ફોન બોન જોવાનું વાતો કરવાની પછી નાસ્ તો તો એક બે વાગે તો નાસ્તો. પછી ચાર સાડા ચાર વાગે ખાવાનું જ ચાલે છે અમારો તો.
બરાબર આમારું શેડયુલ એવુ એટલું ખરાબ નથી.
સોરી તમારી આવાજ નહીં આવતી.
હા અમારું શેડ્યુલ એટલું બધું ખરાબ નથી એમ.
અમારું પણ નથી ખરાબ તો એ તો નહી હોય પણ આમ મતલબ અગર આમ ચ આમ અગર છુટ્ટીઓ હોય છે ને તો એટલે અને અમે તો સિંધી શ કોઈના પણ મુહથી સાંભળો અમે સિંધી લોક મતલબ એટલે આરામ જય્યારે તમારું ઊંઘ-ઊંઘ તમે ઊંઘો છો ત્યારે તો અમે ખાવું ખાઈએ ભાઈ. અડધી તમારી નીંદ પૂરી થઈ જાય અમે એટલે ત્યારે ઊંઘીએ છીએ.
હમ્મ બરાબર અમારે એવું ના હોય જો અમે અમાર ફિક્સ આ ગણીએને તો સવારમાં વેલા જાગવુ.
ખબર છે મને. હા મને ખબર છે અમારા બધા બાજુમાં ગુજરાતી ને અમારી બેનપણીઓ છે ને એ પણ બધી ગુજરાતી હોય છે. એટલો તો કેટલા વહેલા ખાવ છો તમે અલગ મેં હલો હલો. હલો. હલો.
હા.
તમારી આવાજ નહી આવતી મને.
હા હલો.
હમ્મ હવે બોલો.
હા બપોરે વેલા જમી લેવાનું સાંજે વેલા જમીન લેવુ જમીન શાંતિ થી ઘડી બુલી ફોન ગુમાડવો કાઈ બેસો બધા હારે વાતચીત કરો કામ કરીતી પતાઓ દસ વાગે
તમારી ત તમાર આવજ નહીં આવતી શાયદ નેટ તમારું ખતમ થઈ ગયું છે આમ લાગે છે.
ના નેટવર્ક મારું રેડી છે. અવાજ આવે છે કે આવતી જ નથી હાવ
આવે છે પણ ક્યારે ચ એને ક્યારે નથી આવતી
અરે યાર માધ્યમ સવારે મારે આવુ થાતું તું
અચ્છા પછી હાલ ફરીથી સર્વિસમાં ડાઉન હશે. કાલે પણ આવું જ હતું સર્વિસ આવતું જ નહોતું ટાવર તો
હા એઈ તેને
હમ્મ મારી મારી ફ્રેન્ડો પણ અચ્છા મારી ફ્રેન્ડો પણ આજ કે છે. તમે કેટલું લેટ ખાવ છો તમે શુંટ થાય છે હું કહું ભાઈ અમે સિંધી લોકો જો સૂટ તો થાય છે એટલે તો લેટ ખાઈએ છે અમે તો એ કેહે છે કે હમે જય્યારે અમારે સાડા અગિયાર વાગે ને બપોર મતલબ બપોરના તો હું લોકો સાડા અગિયાર વાગે બપોર થાય છે બોલે હા અમારે તો બપોર થાય છે અમે તો ખાઈ પણ લઈએ ખાવું
બાર બપોર બાર બાર જેવો ટાઈમ થાય એટલે
તે હે
બપોર બાર જેવો ટાઈમ થાય એટલે જમી લેવાનું બપોર નું હોય એમાં પછી ત્રણ ત્રણ વાગે તો ઈ નાસ્તા ટાઈમ થઈ હા ના
હા ચા પણ પી લો છો.
હા.
હમે તો મને મને અચ્છા મને તમે જયારે આઠ વાગે ખાવા ખાવ છો ને મને તો આઠ વાગે પેલા તો હવે ચાાય જ જોવે છે ચા જ હું સાડા સાત આઠ પહેલાં તો પીતી જ નથી.
હમ્મ હમ્મ તો બહું આમ કેવાય ને એમ
બઉ જ કેવાય એમાં અત્યારે ચા પી લીધી મા અમા
એ તો કવું બાપરે હાલ એટ મતલબ ભાવે છે આટલી ગરમી માં આટલા વહેલા
વરસાદ છે, ગરમી કેવી હાલો.
ના હવે-હવે સ્કૂલનો ટાઈમ છે ને તો એટલે શેડ્યુલ તો થોડો સુધર્યો છે. આમ તો થોડો જ બોલું, એ પણ હવે તો સાડા દસ આમ તો થઈ જાય છે પછી રાત્રે ઊંઘતા-ઊંઘતા લાગી બાર તો એક્ઝેટ બાર તો મને હાલ હવે થાય જ છે, ઊંઘતા-ઊંઘતાં તો.
હમ્મ. ના-ના અમારે તો વહેલા જમી લેવાનું, આ નહીં. અને અત્યારે ગરમી જેવું કઈ છે નહીં, વાતાવરણ તો આમ વરસાદ જેવું છે. કેઈ ઘોર વાતાવરણ છે, થોડો-થોડો જરમર-જરમર વરસાદ આવે છે. નથી વધુ આવતો કે નથી ઓછો આવતો.
તમે પેલું તમારે પેલું થાય છે વરસાદ?
હા.
ના અમારા અહીંયા તો એટલું ગરમી છે ને, આમ લાગે છે કે મુંબઈમાં રહું છું.
અહિયાં તો ફૂલ ઠંડુ વાતાવરણ. વરસાદ છે.
બહુ જ ગરમી થાય છે, એટલી ગરમી હવે તો હવે ભગવાનથી પ્રે કરીએ હવે ભગવાન હવે તમે મારા ઉપર રહેમ કરો, બધાને રહેમ કરો ઉપમ બસ વરસ વરસાદ હવે લાવો, ને બહુ જ ગરમી લાગે છે. અને મેં આ મને આ ગરમીનો સિઝન તો ગમતો જ નથી.
હમ્મ-હમ્મ.
તમને-તમને કઈ રીતુ ગમે છે?
હા, બધાની એક-એક ઓલી જ છે તે પણ. બધા નું એક, એક-એક ઓલું છે તે ચોમાસા. હા. અવાજ આવે છે?
હમ્મ. તમ તમને કઈ રીતુ ગમે છે?
જો બધાય નું આમ ગણો તો એક-એક વસ્તુ તો ઓલું છે જ તે. વરસાદ નું હોય તો કોઈ જવું આવું તો કે વરસાદ માં ને એમ નડે, બાકી મજા આવે ચોમાસામાં. વરસાદો હોય તો પ્રોબ્લેમ આવે. ઉનાળામાં તો કોઈ એમ કેજ નહીં મજા આવે એમ. શિયાળો વધીન, શિ-શિ શિયાળ
એટલો મસ્ત-મસ્ત રીતુ છેને શિયાળો. મને એટલો ગમે છે. એટલો ગમે છે શિયાળો તો.
અરે ઠંડી લાગે ને પણ.
જો ઠંડી લાગે તો શું જેકેટો પહેનીએ, નકર તો કમબલો માં બેહીએ યા બ્લેન્કેટસ ઓઢીને બહીએ. શિયાળો કેટલો મસ્ત લાગે, હા બસ એક એવા બઉ જ છે સવારે વહેલા ઉઠવું મતલબ બહું જ બહુ જ ગંદો છે એ.
આમ બહાર નીકળવું ને બ્લેન્કેટ ઓઢેલું ને મલી તો ઈ અઘરું પડે.
એજ છે. અને અમે તો મતલબ વહેલી વહેલા જાવાનું એમને એટલો-એટલો માંથી આવસો આવે છે. નહીં ઉઠવું મને તો, મને આમ મતલબ એક બું તો બોલું, સ્કૂલ હોવાય હોય ને તો સાડા-સાડા આઠ યા સાડા નવ વાગે. અગર હું ક્યારેક અગર પ્રિન્સિપલ બનીશ ને સ્કૂલ હાલ કે મને નહીં બનવું પ્રિન્સિપલ તો, એમ મતલબ જસ્ટ એક્ઝામ્પલ, હું આસ તો ટાઈમ રાખું જ નહીં વહેલું તું. સાત વાગાની સ્કૂલ? ઘરે થી નેકળો જ છ વાગે કલાક પહેલાં.
ની એટલો-એટલો ગંદો ટાઈમ છેને હવે સ્કૂલનો તો.
એટલો ટાઈમ વેલો હોવો જ ન જોઈએ. મારે એટલો ટાઈમ વેલો ચાય ટેન્થમાં મારે એ એવો હતો.
અને હાલકી અગર હવે તો અમારા સ્કૂલમાં શું છે. કે અગર એ ના ક્યાં બોલતે હે જે મતલબ લેટ આયો ને એ બહાર ઊભો ર.
હા એવું એટલે એમ અમારે તે ટેન્થમાં કેવું હતું. કે ટેન્થમાં બઉ વેલાની સ્કૂલ બપોરે એક વાગે ને ત્યાં તો અમ છૂટી જઈ. એ એટલે હવારમાં આમ ગણાય ને તો ઘરેથી હું ક્યારે હાડા પાંચ જ ઘરે થી નીકળી જવાનું. સાડા પાંચ થી ઘર જ નીકળી જતો એટલે સાડા છ એ હું પહોંચી જાતો. અને રોજે પાંચ વાગ્યા પેલા જાગવાનું. એટલે ખાધું નથી રાત્રે કે હૂતા નથી. તરત જ તે રાત્રે હાડા નવ ના થાય ને કે હડા નવે તો હું હુઈ જાતો. ના ના ઉદસ તો.
તો સવારે કેટલા વાગે ઉઠો છો અગર સાડા પાંચ પાં વાગે નીકળો છો તો?
એ તો કઉ છું સવારમાં મારે સાડા ચાર જેવું થાય ને કે હું ઉઠી જાતો દસમાં ની વાત છે.
ઊંઘ ઊંઘ ખુલતી તમારી?
આદત પડી ગઈ તી ને થોડોક ટાઈમ કેવડાયું તું પછી આદત પડી ગઈ તી. કેમ કે રોજ ઈ ટાઈમે જાવાનું હતું. હવે તો કોઈ જાગતું નથી અહીંયા હાડા હાથ પેલા.
તો એ લાઈ સેટ છે.
કાઈ લાઈફ સેટ નથી પાછળથી નોકરી ગોતવાની છે.
તો એ તો મળી જશે હવે તો તમને શું ગમે છે આમ? મતલબ કઈ ફિલ્ડમાં તમને બહુ જ ઇન્ટરેસ્ટ છે?
નેટવર્કિંગ ડેટા સેન્ટર ને નેટવર્કિંગ.
કમ્પ્યુટર આવે છે?
હા. હા એમાં તે કરું છું કામ.
હા કોડિંગ?
હા.
ટેલી?
હમ ટેલી ની.
ટેલી ની આવડતી. કોડિંગ આવે છે?
હમ.
અને કમ્પ્યુટર મતલબ પ્રોપર ફૂલ આવે છે તમને કમ્પ્યુટર?
કમ્પ્યુટર તો આવડે જ છે ને.
હા આમ મતલબ અગર તમને અ હજાર માણસોના અગર બિલ નેકળવા મતલબ અગર તમને કઈ લીધું કે બિલ